હેલ
હા નમસ્કાર.
નમસ્કાર.
મારો અવાજ સંભળાય છે ને તમને.
હા હા સંભળાય છે.
હા. તો આજે આપણે જે છે એ સ્વચ્છ ભારત અભિયાન જે છે એમના ઉપર થોડીક ચર્ચા કરીએ.
હા હા કેમ નહી કરીએ.
હા. તો સ્વચ્છ ભારત અભિયાન જે છે એ અત્યારે આપણા દેશ માટે જે છે ખૂબજ મહત્ત્વનું જે ટોપિક છે. કે આ અભિયાનની શરૂઆત જો આપણેે જોવા જઈએ તો આમ તો બે હજાર ચૌદમા થઈ હતી, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉપર જે છે એ એ બે ઓક્ટોબર બે હજાર ચૌદ ના દિવસથી કરવામાં આવી હતી. અને એનો મુખ્ય હેતુ તો એ જ હતો કે સમગ્ર ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો. એટલે ગાંધીજી પણ એવું કહેતા હતા. કે સ્વચ્છતા એ સ્વતંત્રતા કરતાં પણ વધુ મહત્ત્વની છે. એટલે આ વિચારને આપણે જે છે સાકાર કરવા માટે આ અભિયાન છે. શરૂ કરવામાં આવ્યું હતું.
હા, હા. આપણે સ્વચ્છતા અભિયાન વિશે તમે ગાંધીજી વિશે બતાવ્યું, એ બહુ સરસ વાક્ય છે. અને હવે આપણે રોડ રસ્તા છે. અને જાહેર શૌચાલય છે. અને શાળાઓ છે એ પણ કેમ સ્વચ્છ રાખવી નદી-નાળા, તળાવો અને પછી આરોગ્ય શાખાઓ આ બધું આપણે કેવી રીતના સ્વચ્છ રાખવું જાહેર સ્થળો એનું પણ આપણેે અત્યારે બીમારીથી બચી શકાય એવું વાતાવરણ કેમ ઊભું કરવું એ પણ હરેક નાગરિકની ફરજ છે.
હા. સ્વ સ્વચ્છતા જે છે ને એ માત્ર રસ્તા સાફ કરવા ની વાત નથી. જેમ કે એમાં ઘરની સ્વચ્છતા હોય, શાળાની સ્વચ્છતા હોય જાહેર સ્થળો હોય, કે પછી નદીઓ, તળાવોની સફાઈનું કામ હોય, તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવાનો હોય આ બધી જ વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. અને આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો જ આપ પણે અનેક બીમારીઓથી બચી શકીશું એમ.
હા, હા. અત્યારે જો ચોમાસું આવે ત્યારે માખી, મચ્છર બહુ જ ફેલાતા હોય છે. એટલે આપણેે જે ધ્યાન રાખવું પડે માખી, મચ્છર, મેલેરિયા જેવા તાવ છે, ડેન્ગ્યુ જેવા તાવ છે એના માટે આપણે ખુબ જ કાળજી રાખવી પડતી હોય છે. એટલે અત્યારે જ્યાં પણ ત્યાં સર કારી ઈ લોકો માણસો પણ દવા છંટકાવ કરવા આવતા હોય છે. અને આપણે ઘરે પણ એની સુરક્ષા માટે બહુ જ કાળજી રાખવી પડતી હોય છે.
હા. અને સ્વચ્છતા જે છે એ ભારત અભિયાનનું મુખ્ય ઉદ્દેશોમાંનું એક રાખવામાં આવ્યું છે. કેમ કે જો પહેલાના લોકો જે છે, એ શૌચક્રિયા જે છે ખુલ્લામાં એનો અંત લાવ્યા, દરેક ઘરમાં શૌ ચાલયની સુવિધાઓ પહોંચાડી. કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું, લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા આવી ઘણી બાબતો જે છે કે શેમાં સરકાર અત્યારે ખૂબ જ સારું એવું કામ કરી રહી છે એમ.
હા, હા. ખુબ જ સારું એવું કામ કરી રહી છે. સરકાર તો કરે છે, પણ જે પબ્લિક છે જે નાગરિક છે એ જ આ વસ્તુને ક્યારેક-કયારેક જો બસ-સ્ટોપમાં છે, રેલવે સ્ટેશનમાં છે, દંડ ફટકાવ્યો છે, કેમેરા મૂક્યા છે છતાં પણ ઈ લોકો સમજતા નથી. અને જ્યાં-ત્યાં કચરું ફેકી દેતા હોય છે.
હા. તમારી વાત એકદમ સાચી અને જ્યાં-ત્યં કચરો ફેંકવાથી જે કે ગંદકી ઉદ્ભવતી હોય છે. જેના કારણે તમે કીધું એમ, ઘણા બધા રોગો પણ થઈ શકતા હોય છે. એટલે સ્વચ્છતા જો આપણા સ્વાસ્થ્ય માટે શીધું સંબંધ હોય છે. કેમ કે જો આપણે સ્વચ્છ વાતાવરણમાં રહેતા લોકો જે છે, વધારે સ્વસ્થ રે હેતા હોય છે. અને સરકારો જે છે, લાખો રૂપિયા સફાઈ પાછળ ખર્ચે છે. પરંતુ જો દરેક નાગરિક જ છે, એ પોતાની જવાબદારી શમજસે. તો આ ખર્જ જે છે, એ પણ ઘટી જતો હોય છે એટલે બધા એ દરેક નાગરિકે એવો સંકલ્પ લેવો જોયે. કે ભલે આપણેે દેશની સફાઈ કરવી એવું નથી કેતા, પણ આપણી આજુ-બાજુ ઓ વિસ્તાર જે છે એ પણ સ્વચ્છ રાખીશું, તો ઘણો બધો ફાયદો થઈ શકતો હોય છે.
હરેક, નાગરિકે એવું વિચારવું જ જોઈએ કે આ ભલે, આપડું ન હોય. પરંતુ આ મારી જ છે પ્રોપર્ટી, એમ સમજીને. જો અત્યારે ગંગા-ઝમનાનું કેવું આવે છે. લો જ્યાં ત્યાં દીવાબત્તી જ્યાં ત્યાં અને આખી નદી એવી પવિત્ર છે. છતાં અપ્રિયુ પવિત્ર હોય, એવું વાતાવરણ બની ગયું છે. અ ઘણા કર્મચારી હોય.
હા.
ઇ સફાઈ કરતા હોય છે, એની રીતે સફાઈ કરતા હોય છે. ઈ લોકોને પગાર ખુબ જ વર્ષો વરસ વધતો જાય છે. પરંતુ એ એક વાર જેમ-તેમ સફાઈ કરીને વયા જાય છે. પછી આખો દિવસ એને કરવાનું જ હોય છે પરંતુ આખો દિવસ તે એના સામું જોતા નથી એટલે પાછું આપણું જે ભારત છે. ગમે એટલું સ્વચ્છ કરવા ધારીએ તો પણ કોઈ પણ નાગરિક એમ છે કે, કચરો જ્યાં ત્યાં ફેકી દેતા હોય છે એટલે સ્વચ્છતા આપડે રાખી શકતા નથી.
હા અને શાળા અને કોલેજોમાં પણ આ વિદ્યાર્થીઓને સ્વચ્છ તા અંગે જે છે, એ શિક્ષણ આપવામાં આવતું હોય છે. અને ઘણા સ્થળોએ તો જે છે, એ ફાઈ માટે અભિયાન રેલી, જાગૃતિના કાર્યક્રમો પણ યોજાતા હોય છે. તો આવા જે કાર્યક્રમો હોય, એમાંથી લોકોને જવાબદારીઓની ભાવના પણ વધી જતી હોય છે.
હા, હા. આપડે સ્વચ્છતા વિશે દેસ વિસે ઘણી બધી વાતો કરી સુંદર-સુંદર, તમારી પાસેથી પણ મને ઘણું જાણવા મળ્યું.
લોકો પણ એવું ઘણું વિચારતા હોય છે કે સફાઈ કરવી એ માત્ર સફાઈ કર્મચારીઓનું કામ નથી પરંતુ જે છે હકીકતમાં સ્વચ્છતા જાળવવી એ જવાબદારી જે છે, દરેક નાગરિકની હોય છે એમ. તો આપણે પણ પોતે ગંદકી ન કરીએ અને બીજાને પણ જો કરતા હોય તો એમને પણ સ ફાઈ ગંદકી કરતા અટકાવીએ અને સફાઈ અંગે જે છે એમને સમજાવીએ તો પણ ઘણું સારું આપણે દેશ માટે મદદ કરી શકીશું.
હા હા. જો આપડે પોત બધા જ નાગરિક પોતપોતાની રીતે ધ્યાન રાખશે તો આપડું ભારત છે કે કોઈ પણ દેશ છે એ સ્વચ્છ બની શકે જ છે.
અને આપણે પણ કચરો જે છે અલગ-અલગ રાખવો જોઈએ. ભીનો અને સૂકો કચરો જે છે અલગ કરવાથી રિસાયકલ કરવાવામાં પણ સરળતા રહેતી હોય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને કાપડ અ ને એવી જે થેલી હોય છે. એમનો ઉપયોગ આપડે વધારે કરવો જોઈએ.
હા હા. તો આપડે સ્વચ્છતા અભિયાન વિશે ઘણી બધી વાતો કરી.
જાહેર સ્થળો છે. હા, એક મિનિટ જાહેર સ્થળો જેવા હોય છે કે જે બસ સ્ટેન્ડ હોય છે, રેલવે સ્ટેશન હોય છે, બગીચાઓ હોય છે પછી મંદિરો હોય છે. સ્વચ્છ એમાં જે આપણેે જે છે સ્વચ્છતા જાળવી ખૂબ જ જરૂરી હોય છે એમ. કે દિવાલો ઉપર થૂકવું ના જોઈએ, ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ અથવા તો પ્લાસ્ટિક છોડવું એ પણ યોગ્ય નથી માનવામાં આવતું. તો આ અભિયાન જે છે ને એ સોશિયલ મીડિયા ઉપર પણ મોટી ભૂમિકા ભજવતું હોય છે.
હા હા. આપણે એક દેશના સરસ નાગરિક બની અને આપડે બધી જ વસ્તુમાં બધા જ કાર્યમાં એવુ કાર્ય સફળતાનું કરવું જ જોઈએ. દેશનો નાગરિક બની.
અને એમાં પણ જો લોકો જે છે સ્વચ્છતા અંગેના સંદેશા જો શેર કરે છે, સફાઈ અભિયાનોમાં જોડાય છે અને બીજા લોકોને પણ પ્રેરણા આપતા હોય છે. કે જેના કારણે આપણો દેશ જે છે એ વધારે સુંદર બની જાય એમ.
હા, હા.
અને આપણે અંતમાં તો એટલું જ કહીશું કે સ્વચ્છતા અપનાવીએ અને બીમારીઓ હોય એમને ભગાડીએ એટલે આપણે ચાલો સૌ મળીને એ એક શપથ લઈએ કે કચરો ગમે ત્યાં ફેંકીશું નહીં, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશું અને આપણું ઘર ગામ હોય કે શહેર હોય દેશને પણ સ્વચ્છ રાખવામાં આપણે પોતાનો યોગ્ય ફાળો બને તેટલો આપીશું. તો આજે આપણે ખૂબ સારી એવી વાત કરી. તો ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે. તો તમારો ખૂબ ખૂબ આભાર.
હા, હા. ખુબ ખુબ આભાર.